હલ હલો.
હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં.
હું પણ મજામાં છું.
હમ્મ.
શું કરતા હતા?
બસ જો કામ થોડું ઘણું હતું તે.
બરાબર.
હમ્મ.
અત્યારે તો સમય ક્યાં જતો રહે છે કામમાં અને ઘરમાં ખબર જ નહી રહેતી.
સમય કોઈને મળતો નથી અને સમય જે છે તે બ બધાં પાસે ચોવીસ કલાક જ છે બટ કોની પાસે કેટલો રે છે એ ખબર જ નથી પડતી કેટલો ઝડપ થી જાય છે એવું લાગે છે.
સાચું કીધું બધા પોતાના જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે કોઈ એકાબીજા માટે સમયની કાઢવું.
હમ્મ, સાચી વાત છે.
અત્યારે તમે જોયું કે આ સમયની અછતના કારણે ઘણા બધા રિલેશનમાં પણ પ્રોબ્લેમ થતી હોય. કે સમય નથી આપી શકતા એના કારણે અ ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય. તી હોય. પણ જો આપણેે સમયને બરોબર રીતે અ મેનેજ કરીને જો બધું કરીએ તો વાંધો ના આવે એમ. આપડે સમય નો સદઉપયોગ કરવો જોઈએ.
હમ્મ, સમય નો સદઉપયોગ કરવો જોઈએ પ્લસ આપણે આપડી રીતે રૂટીન જો આપણે ગોઠવેલું હોય ને તો કંઈ વાંધો નથી આવતો આપણને ટાઈમ મળે છે બટ આપડે રૂટીન વ્યવસ્થિત ગોઠવેલું હોય ને એ પ્રમાણે આપણે કામ ના કરીએ આળસ કરીએ ને તો ટાઈમ ક્યાં જતો રહે છે ખબર નથી પડતી.
સાચું કીધું તમે અત્યારે લોકો અ મોબાઈલ ફોનમાં કે મૂવી જોવામા ટી વી મા એમાં ઘણો બધો ટાઈમ એ લોકો પસાર કરતા હોય છે પણ એજ ટાઈમ જો એ લોકો સારી વસ્તુ શીખવામાં કે યોગ્ય જગ્યા એ વાપરે તો એને જીવનમાં ઘણું બધું એમ કે શકે આગળ.
હા એ સ્કીલ શીખવામાં વાપરે કે કંઈક કઈક આર્થિક ઉપ પર્જન માટે વાપરે તો એ બહુ સારી વસ્તુ છે કે હવે તો કેવું છે કે મની વગર કઈ થત તું જ નથી તો ટાઈમ આપણે જેટલું જેટલું પૈસા કમાવામાં ને એમાં જો કાઢશું ને તો આપણામાં ભવિષ્ય માટે બહુ સારું છે એમ.
સાચું કીધું અને લોકોને અત્યારે પોતાની લાઈફમાં એટલા બિઝી થઈ ગયા છે કે એકબીજા માટે સમય નથી મળતો બાળકો માટે પણ અત્યારે સમય નથી હોતો ઘણા લોક લોકોને કારણકે અ એ અત્યારે એક માણસ થી તો ઘર ચાલતું જ નથી એક વ્યક્તિ કમાય એમાં તો ઘર ચાલતું નથ. થી લોકોને કંઈક ને કંઈક અ કરવું પડતું હોય છે પાર્ટ ટાઈમ જોબ અથવા તો ઘરમાં બે લોકો હોય કે ફેમિલી માં ગમે એ એટલા હોય તો એ લોકો જેમ વધુ વ્યક્તિ હોય એ લોકો એ વધારે કમાણી
હા કરવી જ પડે છે સાચી વાત.
લોકોને અત્યારે આ બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે.
એટલે એ લોકો અ પૂરતો સમય બાળકોને પણ નથી આપી શકતા.
હા એટલે જ બાળકોને સમય નથી આપી શકાતો અને પછી આપડે જયારે મોટા થઈએ ત્યારે આપડે એવું કહીએ છીએ કે બાળકો આપણને ટાઈમ નથી આપતા પણ જો આપડે એના ના નપણમા આપાડે આપણે એને ટાઈમ આય્પો હશે પેલા આવી કોઈ શી કાયત રહેતી જ નઈ પેલાના જમાનામા આવી કોઈ શિકાયત નોત તી રહેતી કે તમે અમને ટાઈમ નથી આપતા કે તમે અમને ટાઈમ નથી આપત હવે જ્યારથી મોબાઈલ આય્વો છે કે જ્યારથી બોજ મોંઘવારી વધી ગય છે ત્યારે શું બધાને કમાવું પડે અને બધાના હાત હાથમાં મોબાઈલ હોય એટલે બધા પોત પોતાનામાં મસ્ત રહે છે.
સાચું કીધું.
હમ મોબાઈલ ના લીધે ભી અ માણસ એકલો રહી શકે છે કે હવે કોઈને એક બીજાની જરૂર નથી પડતી વાત કરવા માટે કે એમ
એ તો તમે એકદમ સાચું કારણ કે અત્યારે અ એવું બધું થઈ ગયું છે કે જો આપડે બે જણા સાથે હોય પણ એ એમ સાથે હોઈએ છે પણ આમ વાતો ચિતો કઈ નથી કરતા હોતા મોબાઈલ ફોન લઈને સા
હા બધા પોતપોતાનો મોબાઈલ લઈને બેસી જાય છે.
હા એટલે બાજુવાળાનીય સાથે એ લોકોને કોઈ ટાઈમ પસાર કરવાનો એ છે જ નય એ પોતાના મોબાઈલ માં જ ટાઈમ પસાર કરે છે.
હા અરે અત્યારે અત્યારે તો કોઈ આજુબાજુમાં બેસતું પણ નથી પેલાના જમાનામાં કેવું બધા આમ બધા પાદરે જઈને બેસ તા એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા બધાને ખબર રહેતી કોઈના ઘરમાં શું પ્રોબ્લેમ છે તો બધા એકબીજાની હેલ્પ કરતા હવે તો શું છે કે હવે કોઈના પાસે ટાઈમ જ નથી. કોય આજુબાજુમાં બી કોણ રેતું હોય એ આપણને ખબર જ નથી.
હા સાચી વાત કરી. ના અત્યારે લોકોનું કેવું છે કે અ સમય એટલો બધો અ મોબાઈલમાં કે ટીવીમાં નીકાળે છે એ લોકો કે અ એ લોકોને પોતાના જે કામનું રૂટીન છે અથવા તો એ પોતાનું રૂટીન છે એમાં ધ્યાન નથી આપી શકતા કે સવારે વહેલું ઉઠવું રાત્રે ટાઈમ સર અ સુઈ જવું બ બપોરે જમી લેવું વ્યવસ્થિત પોતાનું રૂટીન પણ બગાડી રહ્યા છે એના લીધે એના શરીર પણ પણ ઘણી ઘણી બધી અસર આપણને જોવા મળે.
હમ અત્યારે આપડે આપડે બચ્ચાઓને બી જો કહીએ કે ચલો જમી લો ચલો જમી લો રૂટીન આપડે બનાવીએ તો બી એ લોકો મોબાઈલમાં હોય છે ને તો જવાબ પણ નથી આપતા.
સાચું કીધું તમે એકદમ અત્યારે બાળકોને પણ એવું જ છે.
એટલે ટાઈમ મેનેજમેન્ટ કરવું બો જરૂરી છે આપડી લાઈફમાં કે જો ટાઈમ મેનેજમેન્ટ નહીં કરીએ ને તો એકવાર ટાઈમ જતો રહ્યો ને એ પાછો ક્યારેય મળતો નથી ટાઈમ મની કરતાં પણ વધારે અ
મહત્વનો છે હા સાચું કીધું તમે કારણ કે એકવાર સમય જતો રહે પછી ફરી પાછો આવતો નથી.
ક્યારેય ની મળે એ ટાઈમ આપણને એ ટાઈમ આપણને ક્યારેય નહી મળે એમ આપડે પૈસા તો પાછા કમાઈ બી લેશું, કે ચલો પાછા પૈસા. કમાઈ લઈએ, પણ એ ટાઈમ આપણ ને ક્યારેય મળતો નથી એમ.
સાચું કીધું અને આપને પાછળથી અફસોસ થઇ. થાય છે, કે એટલે એના માટે. જો આપડે સમયસર સમયને સદુપયોગ કરશું તો એ આપણા માટે ખૂબ સારું ફાયદામંદ છે એમ
હમ્મ અત્યારે જો, આપણો આપડો કદાચ ભણવાનો એક્ઝામ્પલ તરીકે કે આપડો ભણવાનો ટાઈમ હોય, અને આપણે ખાલી ટાઈમપાસ જ કર્યો હોય તો એ ભણવાનો ટાઈમ આપણી પાસે પાછો આવવાનો છે.
હવે ના આવે, હા સાચું કીધું.
હા
આપણે જે સમયે આપણા હાથમાં હવે નથી કે આપણે પાછો સમય લાવી શકીએ જે સમય આપડો હતો ત્યારે આપણે એનો ઉપયોગ નથી કર્યો બરોબર એના કારણે આ બધી પ્રોબ્લેમ્ જોવા મળે હવે, આપણને અફસોસ થાય કે હવે ભણ ભણતર ના સમયે જો ભણવામાં અમે આટલું બધું ધ્યાન આપેલું હો તો ખરેખર તો અ આજે કઈક આપડો સમય કઈક અલગ હોત એમ
હા સાચી વાત છે.
કે આપણે સમયની મર્યાદા કરીને ચાલવું પડશે હવે.
હમ્મ અને પેલું હમણાં બધા કહે પણ છે ને સુવિચાર પણ છે કે જો સમય તારો છે તો બધા તારા છે. અને સમય, સમય તારો સારો નથી તો કોઈ પણ નથી એમ તારી જોડે એમ
હા સાચું કીધું.
કે આપડો સમય સારો હશે. આપડે આપડી પાસે પૈસા હશે. તો પૈસા તો ચલો આપણે પાછા કમાઈ બી લઈએ. કે ફરીથી આપણે કમાઈ લેશું એમ, પણ જે ટાઈમ ગયો છે એ તો ક્યારેય પાછો નથી આવતો, એ તો પૈસા કરતા બી કિંમતી છે એમ
સાચું કીધું તમે અને
હમ્મ
જરૂરી છે. અને આપણે બાળકોને પણ શીખવાડવું જોઈએ કારણ કે હવે બાળકો અભ્યાસ કરે છે એ લોકોને પરીક્ષાઓ નજીક આવે રહી છે આપ
હા
તો એ લોકોને આગળ જતા ઘણું બધું ઉપયોગી થશે એમ બધું
હમ્મ સાચી વાત છે એ લોકો ને એ લોકોને ટાઈમ મેનેજમેન્ટ નહી શીખવાડીએે ને, તો આપણે જે રીતે અફસોસ કરીએ છીએ ને એ રીતે એ લોકો બી કરતા રહેશે કે, મારો ટાઈમ જતો રહ્યો એમ
સાચું કીધું. જે વસ્તુ આપણેે સમય ખોટી જગ્યાએ વ્યર્થ કરીને આપણે જે સમય નીકળ્યો છે, એવો આપણે બાળકોને હવે ના થવું જોઈએ એવું આપણે વિચારતા હોઈએ. એટલે બાળકોને પણ આપણે એજ રીતે સમજાવતા હોઈએ છેએ કે જો અમે તો સમય આ આવી રીતે કાઢી દીધો પણ તમે ના વેડફો એમ સમય
હા સાચી વાત છે, કે સમય વે ડફવાથી કઈ મળતું નથી. અને ખોટો ટાઈમ જતો રહે છે આપણી પાસેથી અને એ પાછો મળતો નથી એમ.
સાચી વાત કરી.
હમ્મ.
અને તમે જોયું હશે ઘણા બધા લોકોને એવું હોય કે જે સમય ને અમ અ સદુપયોગ કરતા હોય એ લોકોમાં તમને જોવા મળે છે એ લોકોન ઘર પરિવારમાં પણ એટલી શાંતિ હોય અને એ લોકો આર્થિક રીતે પણ સદ્ધર હોય.
હમ્મ, સાચી વાત છે. કે જે લોકો હવે અત્યારે અત્યારે ભલે ગમે તે એટલું લેટ આવે પણ જો એ એમનું રૂટીન વેલું ઉઠવાનું હશે ને તો એ લોકોને ત્યાં બહુ સારું હશે એમ.
સાચું કીધું કારણ કે એ લોકો ખોટી રીતે પોતાનો સમય વ્યર્થ નથી કરતા એમ કંઈક ને કંઈક નવું કરવામાં અથ પોતાનું જે કામ કરવાનું છે એમાં જે લોકો સમયે પોતાનું અ વ્યતીત કરે છે.
હા, એ સારું છે કે પોતાનું પોતે કઈક શીખવા માટે કે કોઈ આર્થિક ઉપાર્જન માટે જો એ ઉપયોગ કરે સમયનો તો એ એ બહુ સારું છે અને એના લીધે આપણે અ આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સારી થાય છે એમ. કે આપણે કંઈ આર્થિક ઉપાર્જનમાં આપણા ટાઈમનો અ ઉપયોગ કરીએ તો આપણા ઘરની પરિસ્થિતિ પણ સારી થશે અને આપણે કોઈના પાસે કંઈ હાથ નહીં લંબાવવો પડે કોઈ બી પ્રોબ્લેમ વખતે એમ.
એ તો તમે સાચું જ કીધું.
હમ્મ.
કે આપણે બચેલા સમય ન જો સદુપયોગ કરશું ને તો એ આપણા માટે જ ઉપયોગી છે. અને જો આપણે ખાલી ખોટો એ સમયને પસાર કરીશું તો એ આપણા માટે કઈ અ ઉપયોગી જ નથી બનવાનો એમ એ ખાલી પસાર જ થવાનું છે સમય.
સાચી વાત છે, એ ખાલી ખોટો પસાર જ થઈ જાય અને પછી પાછો મળે નહી એટલે આપણને બહુ જ રિગ્રેટ ફુલ થાય છે એમ.
હા સાચું.
કે આ ટાઈમમાં મેં આ કર્યું હોત તો મારા માટે બહુ સારું હોત એમ.
હા, પાછળથી આપણને પસ્તાવો જ થતો હોય છે. જો સમય આપણે ખોટી રીતે વ્યર્થ કરતા હોય તો એટલે આપણે સમયને સા કિંમત સમજવી ખૂબ જરૂરી છે.
હમ્મ, સારું. ચલો મને એક ફોન આવે છે તો પછી વાત કરીએ આપણે.
હા ભલે ત્યારે આવજો.
ઓકે હા ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.
હા ગુડ બાય.